કેમ છો?
કેમ છો તમે મજામાં? હું મજા
મજામાં મજામાં
હવે આજે આપણે દુબઈની મુસાફરી વિશે વાત કરીએ?
હા જરૂર બહુ સરસ છે
હા દુબઈ દુનિયામાં પ્રસિદ્ધ શહેરોમાં ન એક ગણાય છે
હા દુબઈ દુનિયામાં પ્રસિદ્ધ શહેરોમાંનું એક ગણાય છે.
સાચી વાત છે દુબઈ નો વિકાસ ઘણો ઝડપથી થાય છે.
થોડા વર્ષોમાં આ શહેરે દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
દુબઈ નો ઇતિહાસ પણ રસપ્રદ છે.
પહેલા આ વિસ્તારમાં મોટા ભાગે વેપાર અને દરિયાઈ પ્રવૃત્તિ થતી હતી.
સમય સાથે શહેર નો ઘણો વિકાસ થયો.
નવી ઈમારતો મોટા રસ્તા અને સારી યોજના સાથે શહેર આગળ વધ્યું
દુબઈમાં ઘણા દેશોમાં લોકો રહે છે.
એટલે વિવિધ ભાષા અને સંસ્કૃતિનો મેળ જોવા મળે છે.
વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવી છે.
લોકો એકબીજાની પરંપરા નો આદર કરે છે.
મુસાફરી કરતા પેલા જગ્યા વિશે માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે.
તેનાથી સમય અને મહેનત બંને બછી છે.
દુબઈમાં હવામાન મોટા ભાગે ગરમ હોય છે.
એટલે આઈ ની કાળજી અને યોગ્ય કપડા જરૂરી બને છે.
એટલે શહેરમાં મોટા રસ્તા જોવા મળે છે.
વાહન વ્યવસ્થા પણ બહુ સારી રીતે ચલાવવામાં આવે છે.
મેટ્રો સેવા પણ ઘણી લોકપ્રિય છે.
મેટ્રોથી શહેરના ઘણા ભાગમાં સરળ રીતે વહેલી તકે પહોચી શકાય છે.
બસ સેવા પણ ઉપયોગી છે.
દરેક વર્ષે દરેક માર્ગ માટે સારી વ્યવસ્થા જોવા મળે છે
સ્વચ્છતા દુબઈની ઘાસ ઓળખ છે.
ત્યાંના રસ્તાઓ ત્યાંના બગીચા અને ત્યાંની જાહેર જગ્યામાં સાફ સફાઈ બહુ જ રાખવામાં આવે છે.
અને એ નિયમનું પાલન પણ ખુબ જ મહત્વનું છે.
દરેક વ્યક્તિ પાસે શિસ્ત અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે.
દુબઈમાં તો ઉછી છી ઓછી છી ઈમારતો દુનિયાભરમાં જાણીતી છે.
તેમાં ઘણી ઈમારતો આધુનિક રચનાનું ઉદાહરણ છે.
સાંજે શહેરની રોશની અલગ જ સુંદરતા ઊભી કરે છે.
રોશનીથી સમજાયેલા માર્ગ. અને ઈમારતો ઘણા લોકો આકર્ષિત કરે હે.
દુબઈમાં ઘણા મોટા બજાર છે.
જેમ કે કપડા. ઘર વપરાશની વસ્તુઓ. અને અન્ય ઘણી એવી બધી વસ્તુઓ છે.
અને દુબઈ તો અને દુબઈ તો સ્પેશિયલ સોના ના બજાર પણ ઘણા પ્રસિદ્ધ છે.
તેના કારણે ઘણા પ્રવાસીઓ આ બજારમાં. તમને ખબર હશે કે ખરીદી કરતા જોવા મળે છે.
ભોજન ની પણ ઘણી વિવિધતા જોવા મળે છે.
વિવિધ દેશોના સ્વાદ એ શહેરમાં મળી શકે છે.
રણ પ્રદેશ પણ દુબઈ ની ઘાસ ઓળખ છે.
રીતના ટેકરા કુદરત નું સુંદર દ્રશ્ય ઊભું કરે છે.
સવારે અને સાંજ રણ નો નજારો અલગ જ લાગે છે.
સૂર્યના પ્રકાશ સાથે રેતનો રંગ પણ બદલાતો તો જોવા મળે છે.
દરિયા કિનારે પણ સુંંદર હોય છે.
સ્વચ્છ પાણી અને વ્યવસ્થિત કિનારા. ઘણા પ્રવાસીઓ ગમે છે.
સાચી વાત છે બગીચા પણ શહેરની સધતા વધારે છે.
હરિયાળી. અને સફાઈ સાથે વાતાવરણ સરળ સરસ લાગે છે.
મુસાફર ની માફ નથી હોય.
મુસાફરીથી નવી જગ્યા નવી સંસ્કૃતિ અને નવી માહિતી વિશે ઘણું જ્ઞાન મળે છે.
સાચી વાત છે. યોગ્ય યોજના હોય તો ઘણી જગ્યા ઓછા સમયમાં જોઈ શકે છે.
અહીં સુધી દુબઈની મુસાફરી સામાન્ય માહિતી પર ચર્ચા થઈ.
હવે આગળના ભાગમાં દુબઈ ના પ્રસિદ્ધ સ્થળ મનોરંજન સંસ્કૃતિ અને રોજિંદા જીવન વિશે વધુ વિસ્તારથી વાત કરીશું.
હા જરૂર.
હા દુબઈમાં રોજિંદા જીવનમાં સફાઈ સમય અને નિયમને ઘણું મહત્વ આપે છે.
શહેરમાં સવારથી જ ઘણી હલચલ જોવા મળી છે.
થતી રહે છે. રસ્તા પર વાહનો અવર જવર પણ સારી રીતે ચાલે છે.
ટ્રાફિકની વ્યવસ્થા પણ સારી ગણાય છે.
નિયમ નું પાલન કરવાથી રસ્તા સુરક્ષિત રહે છે.
દુબઈમાં મોટા બગીચા લોકો માટે ખુલ્લા હોય છે.
હા ત્યાં લોકો ફરવા રમવા અને આરામ કરવા જાય છે.
પરિવાર સાથે સમય પસાર કરવા માટે સારી જગ્યા છે.
દુબઈમાં દરિયા કિનારા પણ ઘણા જાણીતા છે.
સવાર સવારે અને સાંજે કિનારા પર શાંત વાતાવરણ હોય છે.
ત્યાં ઘણા મોટા ઉદ્યાનો પણ હોય છે.
હરિયાળી શહેરને વધુ સુંદર બનાવે છે.
દુબઈમાં સંગ્રહાલય અને જળ જીવ સંગ્રહાલય પણ છે.
આવી જગ્યાએ નાના બાળકો અને મોટા બંનેને નવી માહિતી મળે છે.
વિવિધ પ્રાણી અને જળ જવ વિશે જ્ઞાન પણ વધે છે.
કુદરત નું મહત્વ પણ સારી રીતે સમજાય છે.
દુબઈમાં મોટા પ્રદર્શન પણ ભરાતા હોય છે.
તેમાં વિવિધ દેશોના. વસ્તુઓ હોય છે અને કલા જોવા મળે છે.
હસ્તકલા ની વસ્તુ પણ ઘણી સુંદર હોય છે.
મહેનત અને કલા બંનેનો મેળ તેમાં જોવા મળે છે.
સાચી વાત જી. દુબઈમાં ઘણી જગ્યાએ પ્રકાશની સજાવટ ખૂબ જ સરસ રીતે થાય છે.
રાત્રે શહેરનોો નજારો એટલો વધુ સુંદર લાગે છે.
વિવિધ પ્રકારના પુલ પણ શહેરની શોભા વધારે છે.
પુલ અને રસ્તા બંને સારી યોજનાઓ સાથે. બનાવેલા બનાવેલા હોય છે.
દુબઈમાં શિક્ષણ માટે પણ ઘણી સંસ્થાઓ છે.
જેમ કે વિવિધ દેશોના વિદ્યાર્થીઓ. પણ ત્યાં અભ્યાસ કરે છે.
આરોગ્ય સેવા પણ સારી રીતે ઉપલબ્ધ છે.
દવાખાના અને સેવા. વ્યવસ્થિત રીતે ચાલતી હોય છે દુબઈમાં.
શહેરમાં વૃક્ષોની સંખ્યા પણ વધારવામાં આવી છે.
હરિયાળીથી વાતાવરણને લાભ મળે છે.
દુબઈમાં પાણી ન યોગ્ય સંરક્ષણ પણ કરવામાં આવે છે.
કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ. કરવો ખૂબ જ જરૂરી છે.
મુસાફરી કરતા સમય. સ્થાનિક પરંપરા ન આદર કરવો જ જોઈએ.
નર્મદા અને સારા. વર્તનથી દરેક જગ્યા એને સન્માન મળે છે.
વિવિધ ભાષા બોલતા લોકો વચ્ચે પણ મેળ જોવા મળે છે.
પર પરસ્પર સમજથી સંબંધ સારા બને છે.
મુસાફરીથી ભૂગોળ વિશે પણ માહિતી મળી છે.
દુનિયામાં વિવિધ વિસ્તારો વિશે જ્ઞાન વધે છે.
અને દુબઈનો વિકાસ ઘણા દેશો માટે પ્રેરણા સમાન છે.
પરિશ્રમ યોજના અને શિસ્તી. પ્રગતિ શક્ય બને છે.
સાચી વાચી મુસાફરી નો મુખ્ય ઉદ્દેશ માત્ર ફરવું નથી. પણ. મુસાફરી થી જ્ઞાન સમાજ અને સંસ્કૃતિ ન પરિચય પણ મળે છે.
દુબઈની મુસાફરી વિશે ઘણી માહિતી મળી આજે.
સાચી વાત છે આ ચર્ચા થી ડુબઈ ના શહેર. સંસ્કૃતિ સફાઈ. વ્યવસ્થા અને વતિાસ વિશે સારી સમજ મળી. ફરી ક્યારેક આપડે વાત કરીશું.
ઓકે આભાર.